કેમ છો મિત્ર?
મજામાં છે તમે?
હું પણ મજામાં છું મિત્ર એક્ઝામ કેવી ગઈ મિત્ર?
એક્ઝામ તો સરસ ગઈ.
શું મિત્ર તમારી પાસે સમય છે?
હા મારા માટે સમય છે.
હા તો મિત્ર આજે આપણે એક વિષય પર ચર્ચા કરીએ? તો આપણો વિષય છે કે જે ટેકનોલોજી છે એ આઈ- - તો એનો આપણા માનવ જીવનમાં શું ઉપયોગ? એટલે કે ટેકનોલોજી ન માનવ જીવનમાં- - ઉપયોગ શું છે તો મિત્રો એના વિશે તમે મને થોડું જણાવશો?
હા જણાવીશ.
હા.
ખેડૂતો માટે ટેકનોલોજી આશીર્વાદિક સમાન અને ટ્રેક્ટર હાર્ડવેર ટપક સિંચાઈ આધુનિક બ્રિજ ડ્રોન અને હવામાન માહિતી- - અપાતી મોબાઈલ એપ્લિકેશનો દ્વારા ખેતી વધુ સરળ ઉત્પાદન બની શકે છે. બેંકિંગ અને વેપારમાં ટેકનોલોજી- - ડિજિટલ બેંકિંગના- - કારણે હવે પૈસા મોકલવા બિલ ભરવા ઓનલાઈન- - ખરીદી કરવા અને બેંકિગ- - સવા મેળવવા ખુબ જ સરળ બન છે. યુપીઆઈ નેટ બેંકિંગ- - ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ન ઉપયોગ સમાન- - સમય અને મહેનત બંનેની બચત થાય છે. સંચાર માં- - ટેક્નોલોજી મોબાઈલ ફોન ઇન્ટરનેટ ઈમેલ અને સોશલ મીડિયા- -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
અને વિડીિયો કોલ દ્વારા વિઈશ્વની કોઈ પણ ખણામાં રહેલા લોકો- - સાથે રક્ષણ નો સંપર્ક કરી શકાય છે. ટેકનોલોજી સંસારને ઝડપી અને સરળ બનાવ્યું છે. પરિવહન માં ટેકનોલોજી આધુનિક કાર ટ્રેન મેટ્રો વિમાન અને જીપીએસ જેવા- ટેકનોલોજીમાં કારણે મુસાફરો વધી જ- - સુરક્ષિત અને આરામદાયક બની કરે છે ઓનલાઈન ટિકિટ- - બુકિંગ ઉપર આયોજન- - પણ સરળ બની રહ્યું છે મનોરંજન- - ટેકનોલોજી સ્માર્ટ ટીવી મોબાઈલ- - પ્લેટફોર્મ સાંગીત એપ્સ અને વિડીયો ગેમ્સ દ્વારા મંમ્મી મરચા ઘણી લાગી તકો- - માણસી લોકો પોતાની પ્રસંદ ખુબ જ મોટા - મનોરંજન મેળવી શકે છે એટલાક ટેકનોલોજી ના ફાયદા છે. સમય અને મહેનત ની બચત થાય છે. કમ ઝડપી અને ચુકસાઈ- - થાય છે શિક્ષણની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે- - આરોગ્ય સેવા અને વધુ સારી બને છે. સંચાર સરળ અને ઝડબી બને છે. વેપાર અને બેંકિંગ વધુ સરળ બને છે. દેશના વિકાસ મદતરૂપ ગણે છે તો કેટલાક તેના ગેરફાયદા પણ છે મોબાઈલ અને- - સોશિયલ મીડિયા વધુ વ્યસન બની શકે છે. આંખો અને આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે સાયબર ગુનાઓમાં વધારો થઈ શકે છે. વ્યક્તિગત માહિતી ચોરી થવાનો ભય રહે છે. ટેકનોલોજી પર વધુ નિર્ભરતા વધે છે. કેટલીક જગ્યાએ મશીનો ના કારણે રોજગારી પણ અસર પડે છે. તો ટેકનોલોજી નો જવાબદાર નો ઉપયોગ ટેકનોલોજી નો ઉપયોગ હંમેશા સારા અને રચનાત્મક કામ કરવું જ જોઈએ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ અભ્યાસ માટે જ કરવો જોઈએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મર્યાદિત ઉપયોગ કરવો જોઈ પોતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખ અને સાયબર સુરક્ષા ના નિયમોનું પાલન કરવું જોઈએ.
હા મિત્ર તમે કહ્યું એ ખુબ સારું કહ્યું પણ મિત્ર એમાં હું વધારે તમને કહેતા એવું કહીશ કે જો આપણું. આજનો આધી આધુનિક યુગ છે તો એ ટેકનોલોજીએ. ને યુગ તરીકે ઓળખવામાં ઓળખવામાં આવે છે. તો આજે ટેકનોલોજી ના લીધે માનવ જીવનમાં.. ઘણા ઘણા અંતરે ક્રાંતિ આવી છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી ના કારણે વિકાસ માનવ વિકાસ ખુબ જ વધુ સરળ ઝડપી અને વધુ સુવિધાભર્યું બન્યું છે. તો આજે તમે કહ્યું એવું કે શિક્ષણ છે આરોગ્ય છે કૃષિ વે પાર ઉદ્યોગ સંચાર પરિવહન છે મનોરંજન છે વગેરે જેવી વસ્તુ માટે ટેકનોલોજી નો મહત્વનો એક વિશેષ ફાળો છે. જેથી ટેકનોલોજીને આપણે માનવ જીવનને એક અભિન્ન અંગ તરીકે પણ ગણી શકીએ છીએ. તો મિત્ર જે આપણો આ આ તમે કહ્યું કે શિક્ષણમાં ખૂબ જ આ મહત્વનું ભૂમિકા છે તો એના વિશે આપડે વાત કરીએ થોડું તો આધુનિક શિક્ષણમાં ટેક્નોલોજી નું એક ખૂબ જ મહત્વ છે કારણ કે વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગો ભરે છે. સ્માર્ટ ક્લાસરૂમ છે ડિજીિટલ લાઈબ્રેરીઓ છે. ઈ બુક છે જે વગેરે જે શૈક્ષણિક એપ્લિકેશનો છે. તો એનાથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરે છે અને ઇન્ટરનેટ દ્વારા, વિશ્વભરની માહિતી થોડા જ સમયમાં મેળવી શકે છે. આપણે જોયું હતું કે મિત્રો જયારે બે હજાર, એકવીસ માં બે હજાર એકવીસ માં જયારે કોરોના આવ્યું હતું, તો ત્યારે મિત્ર કોરોના સમય દરમિયાન આ મહામારીમાં, જે પણ વિદ્યાર્થીઓ હતા તેઓ ઓનલાઈન ક્લાસ દ્વારા લાગ, ખૂ વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રહ્યો હતો. જે ટેકનોલોજી ના લીધે જ એક સ અ, શક્ય બન્યું હતું. પછી તમે કહ્યું એવું કે આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજી નું ખુબ જ, મહત્વનો ફાળો છે. તો મિત્ર ટેકનોલોજીને આપણે આરોગ્યમાં જોયુ તો જે, આધુનિક મેડિકલ્સ ના જે સાધનો છે. તો એના દ્વારા જે ગંભીર રોગો છે એનું નિદાન આપ, આપણે સરળ અને અસરકારક રીતે બન્યું છે. જેમકે આપણે જોઈએ તો ટેલિમેડિસિન દ્વારા દર્દીઓને આપણે, દૂર બેઠા ડોક્ટરની સલાહ મેળવી શકે છે. પછી જે પણ જે સર્જીઓ છે એમાં પણ જે, રોબોટિક્સ અજ એવું છે પછી, એમ આર આઈ પછી જે સીટીસ્કેન છે વગેરે, જેવી આધુનિક સાધનો ના આપણે ઉપયોગ કરીને સુરક્ષિત અને, સફળ રીતે આપણે આ બધા રોગોનું આપણે નિદાન કરી શકીએ છે. અને મિત્રો તમે કહી એવું કે કૃષિમાં પણ, અ જે ટેકનોલોજી છે એનો એક ખૂબ મહત્વનો ફાળો છે. તો મિત્ર એના વિશે મને એ ખૂબ ગમ્યું કે, આપણો જે પણ ભારત દેશ છે તો એ એક કૃષિ પ્રધાન દે છે. તો તેમાં જે ટ્રેક્ટરો છે પછી જે હાર્ડવેર છે. પછી જે સિંચાઈ પદ્ધતિઓ છે વગેરે જેવી પદ્ધતિઓનું, ઉપયોગ કરીને જે પણ ખેતી છે એમાં વધુ નીપજ લાવી શકાય છે અને તે, સરળ બન્યું છે જેમાં આપણે ડ્રોન મારફતે ઘણા બ, ધા ખાતરો છે દવા છે વગેરે નો છંટકાવ આપણે કરી શકીએ છે. અને જે પણ હવામાન છે. તો હવામાનની સ્થિતિ તેની આગાહીઓ આપણે ટેકનોલોજી દ્વારા, સરળતાથી ખેડૂતો મેળવી શકે છે અને જ તેના, કારણે તેમને અ પહેલાથી ખબર હોય છે. કે હવે વરસાદ વધારે આવશે તો તેના માટે શું કરવું, અથવા હવું હવા વાવાઝોડું આવેન છે તેના માટે શું કરવું, વગેરે જેવા સ તેમના ઉપાયો પહેલેથી કરી મૂકે છે. પછી જે જાત જાત ના બીજ છે. એ વૈજ્ઞાનિક ખેતી ના પદ્ધતિઓ દ્વારા આપણે, વધુ સરળ રીતે ઉપજાવી શકીએ છીએ જેને આપણે હાઈબ્રિડ બીજ તરીકે પણ કહીએ છે. જેનાથી જે પણ આપણો પાક છે એમાં આપડે વધારે. કરી શકીએ છે અને જે પણ ખેડૂતો છે એ એક દેશના, અર્થતંત્રમાં એ ખુબ મોટો ભાગ ભજવે છે. જેનાથી ખેડૂતો પોતાની આવકમાં અને દેશની આવકમાં, પણ વધારો કરે છે અને તે ખેડૂતો, અન્નદાતા તરીકે ઓળખાય છે ને, મિત્ર તમે કહ્યું એવું, કે જે સંચાર પરિવહન અને જે મનોરંજન છે તો એમાં પણ ટેકનોલોજીને ખૂબ મહત્ત્વનો ભાગ છે તો એમાં થોડું તમને કહીશ તો જે મોબાઈલ ફોન છે તો જે ઇન્ટરનેટ આવ્યા પછી જે મોબાઈલ નો ઉપયોગ થયો છે એ ખૂબ મોટા બોડા પ્રમાણમાં થયું છે જ્યારથી મોબાઈલ અને ઇન્ટરનેટ આવ્યું છે ત્યાંથી લોકો પહેલા કેવું હતું કે લોકો પેલા ચિઠ્ઠીઓ લખતા અને તે ચિઠ્ઠીઓને મોકલતા તા ટપાલ મારફતે પરંતુ જ્યાારથી ઇન્ટરનેટ આવ્યું છે ત્યારથી ઈમેલ છે વિડીયો કોલ છે સોશલ મીડિયા જેવા વિવિધ પ્રકારના જે સોશિયલ મીડિયા એપ છે તો એનો ઉપયોગ કરીને લોકો એક અ દુનિયાના એક ખૂણામાંથી બીજા ખૂણામાં બધું સંદેશાનું પરિવહન કરે છે અને જે પણ જે પરિવહન તંત્ર છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના જે સાધનો છે જેમ કે ટ્રેન છે મેટ્રો છે વિમાન છે પછી જી. સી. પી વગેરે જે છે તો એમાં આપણેે બુકિંગ ના કારણે મુસાફ કે આપણે વધુ સરળ અને આરામદાયી બની છે અને મિત્રો તમે કહ્યું મનોરંજન તો તેમાં ટીવી અને સ્માર્ટફોન અને ઘણી બધી સંગીત એપ્લિકેશનો પણ છે જેનાથી આપણે મનોરંજન પૂરું પડે છે અને મિત્રો વધુમાં તમને કહીશ કે જે વેપાર અને બેન્કિંગ છે એમાં ટેકનોલોજીના લીધે ખુબ જ વધુ અને ઝડપી વિકાસ થયો છે તો આપણે જોયું છે કે જ્યારથી આ ટેકનોલોજી આવી છે ત્યાંથી વેપારમાં ઓનલાઈન શોપિંગ જેમ કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે વગેરે જેવી એપ્લિકેશન દ્વારા લોકો ઘરે ઘરે બેઠા બેઠા બધુ ઓર્ડર કરે છે અને તેના કારણે વેપારમાં ખુબ ઝડપી વધારો થઈ રહ્યો છે અને જે ઇન્ટરનેટ બેંકિંગ એટલે કે યુપીઆઈ યુપીઆઈ નો જ્યારથી વિકાસ થયો છે ત્યારથી લોકો ઘરે બેઠા બેઠા એક જગ્યાએથી બીજ જગ્યા એ લોકોને પૈસા મોકલી શકે છે ઘરે બેઠા બેઠા મોબાઈલ રિચાર્જ કરી શકે છે લાાઈટ બિલ ભરી શકે છે વગેરે જેવી વસ્તુઓ કરી શકે છે અને તેમને બધું સરળતાથી પૈસાની લેવડ દેવડ કરી શકે છે તેનાથી મિત્ર સમયનો પણ બચાવ થાય છે અને ખર્ચમાં પણ થોડો બચત થાય છે કારણ કે આપણે જયારે લાઈટ બિલ ફર ઘરેથી બહાર જઈ તો આપણું ભાડું પણ બગડે છે તો મિત્ર આપણે તમે કહ્યું એવું કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી નો ઉપયોગ કરે છે પરંતુ જે વિવિ સોશલ મીડયા એપ્ તો એનો દુરપયોગ કરતા પણ આપણે એમને અટકાવવો જોઈએ તો આપણા માટે શું ખરાબ છે અને શું સારું છે એનું પણ આપણને જ્ઞાન હોવું જ જરૂરી છે તો મિત્રો જે દર્દીઓ છે તે ટેલમીડિયા દ્વારા જે ઘરે બેઠા ડોક્ટરની સલાહ લે છે એ ખુબ સારું છે લોકો યુપીઆઈ પિન દ્વારા જે અ પેમેન્ટ કરી છે એ પણ એક ખુબ સારું છે અને કોરોના મહામારીમાં તને મે જણાવ્યું એવું કે લોકો ઓનલાઈન શિક્ષણ મીટિંગ દ્વારા બુંઘુ કાર્ય ચાલુ રાખ્યું હતું આ બધા એક ટેકનોલોજી ના ઉદાહરણ છે. હમ તો મિત્ર ટેકનોલોજી વિશે છેલ્લા તમને એટલું જ કહીશ કે ટેકનોલોજી એક ઉત્તમ સેવક છે પરંતુ ખરાબ માલિક કિ છે તેથી તેનો ઉપયોગ સમજદારી અને સમયથી કરવો જોઈએ આટલું કહી ને મિત્ર આપણે આપણી ચર્ચાને પૂર્ણ કરીએ.